હેલો, હા બોલો મેડમ.
હા, અવાજ આવે છે? કેમ છો સર, તમે?
મજામાં છું, હા.
હા, તો તમને ખબરજ હશે કે ગુજરાતમાં અલગ અલગ ટાઈપની ખાવા પીવાની વાનગીઓ બનતી હોય છે.
હા.
તો અ તેમાં ગુજરાતમાં કે પછી આપડે બીજે ક્યાંય પણ જઈએ, તો બધાના કલ્ચર અલગ અલગ હોય છે અને બધામાં અલગ અલગ કંઈક ને કંઈક પ્રખ્યાત હોય છે, તો એના પર તમારે શું કેહેવું છે?
આપડા ગુજરાત જેવું તો વાનગીની અંદર બીજા ક્યાંય મજા જ ન આવે, કારણ કે ગુજરાતની જે ખાવા પીવાનું છે ને એવું આપડે બીજે ક્યાંય એડજસ્ટ આવે નઈ, કારણ કે રાજસ્થાનમાં જઈએ તો ત્યાં દાલ બાટી ને એવું ખવડાવે અને ગુજરાતની અંદર આપડે ગુજરાતી ભાણું મળે એમાં મજા આવે ખાવાની, પણ ગુજરાતી ને બીજી કઈ મેળ ના આવે જમવાવામાં.
હમ્મ, હમ્મ તો આપડ જે ગુજરાત હોય, ગુજરાતમાં આપડે કઈ કઈ વાનગીઓ જે છે, એ પ્રખ્યાત કહી શકાય?
આપડે જો પેલા તો ઊંધિય છે ને ગુજરાતનું સ્પેશિયલ છે. ઊંધિયું ગુજરાત ની અંદર સૌથી સારામાં સારું શાક કેહેવાય ખાવાની બહ ગુજરાતીઓને મજા આવે, બીજી છે ચના મસાલા છે, સેવ ટમેટાનું શાક છે, એ બધું આપડે ગુજરાત ગુજરાત. ની અંદર જે બને ને એવા બીજા રાજ્યની અંદર બનીજ ન શકે, કારણકે ગુજરાત જેવું કય જમવાવામાં મેળજ નથી આવતું. મેં તો બધે ચેક કરેલું છે, હું રાજસ્થાન જાઉં છું, પછી યુપી જાઉં, પંજાબ જાઉં, પંજાબમાં પંજાબી ખાવાનું મળે, પણ ગુજરાત જેવું તો થાયજ નઈ, ખાવાનું.
હમ્મ, તો જે આના સિવાયની જે ગુજરાતમાં મળતું હોય છે, જેમ કે ફાફડા જલેબી કે પછી ખમણ ઢોકળા એ બધું પણ ગુજરાતનું ફેમસ કહેવાય, રાઈટ?
હા, ફાફડા તો આપડે ગુજરાત ગુજરાત વટી જાય એટલે મજાજ ના આવે ફાફડા ની અંદર, મલે ખરી મહારાષ્ટ્રમાં ને એ બાજુ પણ એ ગુજરાત જેવા તો થાયજ નઈ, આપડે જે ખાઈએ ને જલેબી ફાફડા છે, પછી ખમણ ઢોકરા છે, એ બધી આપડ ગુજરાતનું સ્પેશિયલ કહેવાય, એટલે એ બીજી કઈ મેળ ના આવે એ ખાવા જાયને તો.
હા, હા, તો જેમ કે આ ગુજરાતનો છે, એવી રીતે ભારતમાં અલગ અલગ સ્ટેટ આવેલા છે, તો તમને ખબર છે કે બીજા બધા જે સ્ટેટ છે, તેમાં શું શું અલગ અલગ વાનગીઓ પ્રખ્યાત હોય છે, જેમ કે આપડે સાઉથ બાજુ જઈએ તો ત્યાં ઢોસા હોય છે. આપડે ગુજરાતમાં ફાફડા જલેબી છે, એવી રીતે અલગ અલગ કયા કયા સ્ટેટનું તમને ખબર છે કે કયા સ્ટેટમાં કઈ વાનગીઓ પ્રખ્યાત છે.
રાજસ્થાનની અંદર જાવ ને તો તમને દાલબાટી ખાવા દાલબાટીનું ફેવરિટ છે, પણ દાલબાટી આપણે ગુજરાતીઓને મેળ ના આવે અમુક વીસ ટકા ત્રીસ ટકા ગુજરાતી છે કે જે ખાય છે બાકી દાલબાટી આપણને, ન મજા આવે કારણ કે આપડે નાસ્તો જેવો કરીએ. ઘૂઘરા છે પકોડા છે, એવી બધી વસ્તુ આપણે ખાતા હોય અને દાલબાટી આખી વસ્તુ જ અલગ થઈ જાય એટલે રાજસ્થાન ની એ વસ્તુ છે, પછી પંજાબમાં જાવ તો પંજાબ ન પંજાબી ખાવાનું આવે, એ આપણને મેળ ના આવે, કારણ કે આપડ આપડું ખાવાનું અલગ જ છે અને ત્યાંનું અલગ છે એ ગુજરાતની વસ્તુ આખી અલગ થઈ જાય.
હા હા, પણ જેમ કે એ તો બરોબર છે કે આપણને મેણ ન આવે, પણ બીજી અમુક જેમ કે આપણે નામ લીધું એવા નામ તમને ખબર છે કે મતલબ જેમકે તમે કીધું રાજસ્થાનમાં દાલબાટી છે, પછી આપણેે જઈએ તો પંજાબમાં બધા કેતા હોય સરસોદા શાક, એ ઈ ના્યાનું ફેમસ છે, પછી તમે આપડે મુંબઈ સાઈડ જઈએ મહારાષ્ટ્ર તો ના્યાનું વડાપઉ ફેમસ છે, પછી આપડે આસામ બાજુ જઈએ તો ના્યાની ચા ફેમસ છે. છે એવી રીતે ગુજરા ગુજરાતનું તો ફેમસ છે જ પણ આખા ભારતમાં અલગ અલગ સ્ટેટમાં આપણે જઈએ, તો અલગ અલગ સ્ટેટનું ઘણું બધું અલગ અલગ કલ્ચર અલગ હોય છે અને ખાવા પીવાની વસ્તુ પણ અલગ હોય છે.
હા એ તો છે જ જ્યાં જ્યાંના માણસો ત્યાંનું એવું બધું ખાવાનું હવે યુપીમાં જાવ તો પૂરી સબ્જી આપે, ઈ ત્યાંનું ફેવરિટ છે, ત્યાં ઈ લોકો સવારના નાસ્તાની અંદર પુરીને સબ્જીને એવું બધું ખાતા હોય, જેમ કે આપણે દાળ પકવાન ખાઈએ. એ એની જગ્યાએ ઈ વસ્તુ ખાય છે આપણે ત્યાં એ બહુ ઓછું ચલણ છે, પછી રાજસ્થાનમાં જાઓ તો છોલે ભટુડે હાલે છે, ત્યાં એ એવી રીતના સવારના નાસ્તામાં એવું હોય છે પછી સમોસા હોય છે કચોરી હોય છે, એ બધી ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણા ઈન્ડિયા ની અંદર મળે છે, અને અલગ અલગ જાતના રાજ્ય એવું ખાવા પીવાનું હોય.
હ હા તો આ જે આ તમે જેટલી પણ વાનગીઓ કીધી, તે બધી વાનગીઓમાંથી કઈ એવી એક વાનગી છે જે તમારી ખૂબ જ પસંદીદા છે અને કઈ એવી છે જે તમને, જરાય ખાવાનું પસંદ નથી.
મને ત્યાંનું રાજસ્થાન ન જે હજી છોલે ભટુડે છે ને એ ભાવે, અને ગુજરાતના આપડા ફાફડા જલેબી ભાવે, ઈ વસ્તુ મારી ફેવરિટ છે, અને બીજી અહીંયા બધી ઘણી બધી એવી ચીજો હોય જે સવારના પોરમાં મળતી હોય પવાબ પવા બટેટા હોય ને ઈડલી હોય ને એવું સવારમાં અમને ગુજરાતીઓને બહુ ઓછું વાલેે.
હા હા, તો જેમ કે તમે કીધું કે આ બધી વસ્તુઓ હોય છે એ અમુક લોકોની પસંદગીમાં આવે છે ને અમુક લોકોની નથી આવતી, એવી જ રીતે આપડે જો જઈએ બીજા ગામમાં તો બધા એના કલ્ચર પણ અલગ અલગ હોય છે જેમ કે કે ગુજરાતમાં છે, એ સાડીઓ પહેરતા હોય છે, પછી આપડે પંજાબ સાઈડ જઈએ તો પંજાબી પહેરતા હોય છે, એવી રીતે જેવી જેમ ગામ બદલાતા જાય એમ ખાવાની વાનગીઓ પણ બદલે અને કલ્ચર પણ બદલે.
હા એ તો છે જ ને ત્યાંનો કલ્ચર અલગ છે જો આપડે આમ જઈએ સાઉથ બાજુ જઈએ, તો તહીં ધોતી ના શર્ટ પહેરતા હોય, અને કલ્ચર આખો અલગ થઈ જાય અંની ભાષા અલગ થઇ જાય આપડ આપડે અહીંયા ગુજરાતી બોલતા હોય, સાઉથમાં તો મેમે મોસ્ટ ભાગે એવું પણ જોયેલું છે કે અમુક ને તો હિન્દી બી નથી આવતી બોલતા, યાંનું કલ્ચર જ તમિલ છે તો એ તિલ તમિલ ની જેમ જએ છે, અને પંજાબ ની અંદર જાાવ તો પંજાબી બોલે છે, ત્યાંનું કલ્ચર પંજાબી છે જો યાંના જેન્ટ્સ લોકો હોય પાઘડી પેરે. અને પઠાણી જેવું પેરે, આપણે અહીંયા ઈ ન હાલે, આપણે અહીંયા ગુજરાતમાં ગુજરાતી ન બધું કલ્ચર ચાલતું હોય એટલે એ રીતે હોય.
હમ હમ તો જેમ કે આપણે કલ્ચરની જ વાત કરી રહ્યા છીએ તો કલ્ચરમાં આપણે જોયું કે વાનગીઓ ખાવાની અલગ અલગ ફેરફાર થઈ જાય છે, પછી આપણે જોયું કે અ પહેરવાના જે કપડાં અને પોશાક હોય છે, એ પણ અલગ થઈ જાય છે. જેમ આપણે રાજસ્થાનમાં જઈએ તો એ લોકોનું અલગ જે, કપડાનું સ્ટાાઈલિંગ હોય છે એ બધું બદલાઈ જાય છે સાડી ટાઈપ જ હોય છે પણ એ લોકો બીજી ટાઈપથી પહેરતા હોય છે, એવી રીના કપડાં પણ ચેન્જ થઈ જાય છે, અને ભાષાઓ તો આ ચેન્જ થઈ જ જાય છે એ પણ તમે કીધું કે હરેક સ્ટેટમાં હરેક અલગ અલગ ભાષાઓ, બધા વાપરતા હોય છે, એવી જ રીતે અલગ અલગ સ્ટેટનો અલગ અલગ ડાન્સ પણ હોય છે જેમ કે આપણે ગુજરાતમાં ગરબા હોય છે, પછી પંજાબનું લઈ લઈએ તો ભાંગડા હોય છે, પછી રાજસ્થાનનું ઘૂમર હોય છે એવી રીતે આપણે કલ્ચરમાં જોઈએ તો અલગ અલગ ડાન્સ પણ ચેન્જ થતા હોય છે સ્ટેટ વાઈઝ.
હા એ તો થાય જ ને કારણ કે રાજ્ય ફરી જાય છે એટલે અહિયાયાનું બધી વસ્તુ ફરી જાય છે, અહિયાંના તહેવાર બી જો આપણેે અહિયાં કેવી રીતના છે, કે કલ્ચરની અંદર તહેવાર બી આવી શકે જો તહેવાર ની અંદર જોઈએ તો હોળી છે, એ રાજસ્થાનમાં બહ મોટી મહત્વ હોય છે જેમ કે આપણેહીં ગુજરાત ની અંદર દિવાળીને બેસતું વરસ હોય છે આપણા ગુજરાતીઓનું નવું વરષ કહેવાય, બેસતું વરષ કહેવાય ત્યાં એટલું મહત્વ જ નથી હોતું હું તો ઘણી વાર જાઉં ને, તો હોળીમાં બહુ વધારે હોય ગરબાનું તમે જોવો તો ગરબા આપે ગુજરાત માં થાય છે, બાકી મહારાષ્ટ્રમાં અમુક જગ્યાએ હોય. બીજા રાજ્યમાં જાવ તો અમુક માણસો એ બો ઓછું, ઓછું છે એ બાજુ એવીજ રીતના અહિયાનું કલ્ચર છે. એટલે એ રીતના છે, અહીંયા
હા હા એવીજ રીતે કલ્ચરમાં બધું ઈન્ક્લુડ થતું હોય છે, જેમકે ખાવા પીવાની વાનગીઓ આવી ગઈ, કે પછી ભાષા આવી ગઈ, પહેરવાસ આવી ગય, કે પછી ડાન્સ આવી ગયું, કે પછી તહેવારો આવી ગયા, એવી રીતે તહેવારો ઉજવવાના પણ અલગ અલગ રીતો હોય છે. છે બધા લોકોના
હા, એતો છે તમે તમને હું કહું છું કે ત્યાંની અલગ અલગ બધી હોય છે, જો ત્યાં દિવાળી બાદ છઠ પૂજા થાય યુપની અંદર, તો ત્યાં માણસો બધા ક્યાંય બી ઈન્ડિયા ના કોણે ખાચે હોય ને તો એઈ ત્યારે ભૂગી જ જાય. આપડે અહીં એ ઈ વસ્તુનું મહત્વ બો ઓછું છે, ત્યાં ઈ છે આપડે નવું વરષ મનાવીય છીએ, જો અહીંયાનું કલ્ચર કેવું છે કે નવું વર્ષ એટલે બેસતો વરસ ત્યારે ગુજરાતીઓ નવું વરષ મનાવે છે, પણ ત્યાં ઈ બો ઓછું જોવા મળે છે. અહીં છઠ પૂજાનું વધારે હોય છે, યુપી ની અંદર. ત્યાં ઈ લોકો ગમે ત્યાં હોય ને ત્યાં ત્યારે છઠ પૂજા આવી જ જાય અને એની પૂજા કરે ઈ લોકો, એટલે ઈ એનું કલ્ચર છે, આપડે વસ્તુઓ બો ઓછી જોવા મળે છે. મહારાષ્ટ્રમાં જાઓ તો મહારાષ્ટ્રની અંદર જોુઓ તો ઈ હ આપડા ગણપતિ બાપાનું વધારે મહત્ત્વ રાખે છે, જેમકે ગણેશ ચતુર્થી આવે ત્યારે એમ ઘરે ઘરે ગણપતિ બાપાને બેહાડે અને પછી એ લોકો એનું એ નુંએ બધું એનું તહેવાર મનાવે, બો મોટા પયા કરે જેમકે આપડા ગુજરાતમાં છે એટલું અત્યારે વધી ગયું છે, પેલા નતું એટલું હમણાં હવે એ બધું આપ આવ્યું પણ ત્યાં તો પેલાથી જ છે, પેલાથીજ એનું કલ્ચર જ છે કે ગણપતિ બાપાને બેહડવાના ધામધૂમ થી મનાવવાનું તહેવાર આપડે ત્યાં હમણાં એટલું થાય છે, પેલા નતું એટલું ગુજરાતમાં
હમ્મ, હમ્મ બરોબર છે જેમકે જોઈ રહ્યા છે બધા એકબીજાને, તો એક બીજાનું કલ્ચર જે છે એ ફોલો કરવાની પણ કોશિશ કરી રહ્યા છે, જેમકે હોલીને એ પણ હવે ઓલ ઓવર ઈન્ડિયામાં પણ બધા સેલિબ્રેટ કરતા હોય છે, એવી રીતે ધીમે ધીમે કલ્ચર બધા ફોલો કરી રહ્યા છે, એકબીજાના પણ
હા, હોળીની જો તમે વાત કરો છો તો હોળીમાં મહારાષ્ટ્રની અંદર માટલી રાખે અને માણસો માથે ચડીને માટલી તોડે, આપડે ત્યાં ગુજરાતમાં એવું ત્યાંનું કલ્ચર છે તો ત્યાં લોકો એ રીતના હોળીને મનાવે છે, આપડે ત્યાં કલર ઉડાડીને હોળીને મનાવે છે. ત્યાં એક માટલી રાખે ને એમાં માખણ ભરે ને એમાં માણસોના ટોળા ભેગા થાયને માથે ચડે ને માટલીને ટોળે, તો એ હોળી એની થઈ જાય ઈનામ રાખે. આપડે ત્યાં એવું છે જ ની, આપડે ત્યાં હોળી કેવી રીતના રમે છે, કે કલર ઉડારે પછી એક બીજા મજાક મસ્તીઓ કરે એવી રીતના આપડા ગુજરાતમાં છે. આપડું કલ્ચર એ રીતના છે, ત્યાંનું અલગ રીતનું છે તો ત્યાં એવી રીતના મહારાષ્ટ્રમાં રમે છે. યુપીમાં એ પાછું ફરી જાય ત્યાં એ બીજું હોય. એવી રીતના અલગ અલગ તમે સ્ટેટમાં જાઓ એટલે અલગ બેના કલ્ચર પડતા જાય.
હમ્મ, હમ્મ, બરોબર છે. સારું તો તમારી સાથે વાત કરીને ખૂબ ખૂબ આનંદ થયો. તમારો ખુબ ખુબ આભાર, થેન્ક યુ.
થેંક્યુંઅ.